નમસ્કાર મિત્ર.
છે
નમસ્કાર આવે છે મિત્ર
હમિત્રે આવ છે. મ્હારો અવાજ
હા સરારું છે એ ને મિત્રો
હ મિત રસાબ છે હા મ્ર મારે તને આજે એક વિષય સાથે મે તને વાત કરવા હા મિત્ર મારે તને એવું કેહેવાનું છે કે જે આપણે એક જોઈએ છે કે આપણે મનોરંજન એ આપણા જીવનનો એક મુખ્ય ઉપાય હોવો જોઈએ મનોરંજન ના હોય તો આપણા આપણા જે આપણે દરરોજ બરોજના જીવનમાં જે જીવ્યા છે એ જીવન. કેમ કે આપણા જીવનમાં એ મનોરંજન હોવું ખુબ જ જરૂરી છે મનોરંજન એ કહેવાય છે ને હશે તેનું ઘર્ હશે પરંતુ એ મનોરંજન આપણે જો જોઈએ તજના પારિવારિક જીવનમાં વ્યક્તિ થી પોતાનું મનોરંજન મોબાઈલ સાથે જ કરે છે. સવારે ઉઠે એટલે મોબાઈલ બપોરે મોબાઈલ સાંજે મોબાઈલ રાત્રે મોબાઈલ સુતા પહેલા જ્યાં સુધી હાથમાંથી મોબાઈલ પડી ન જાય ત્યાં સુધી મોબાઈલ સાથે મનોરંજન કરે છે પણ મેન મારે છે કે જો આપણને એવું જણાય કે ખરેખર મનોરંજન તો આપણા કુટુંબ સાથે કરીને જો આપણે. એવું આખો દિવસ આપણે નોકરી કરતા હોઈએ પછી આપણે આખો દિવસ ઘરની બહાર હોય તો સાંજે સાથે મળીને જમી શકાય. સાથે મળીને પછી કઈ બહાર ગાર્ડનમાં ફરવા સાંજના છેડે ચાલવા માટે નીકળી શકાય બધા એ એ મેન મનોરંજન કવાય મિત્ર તો જેના કારણે આપણ આપણે પારવારિક જીવનમાં આપણા સબબંધુ સજવાઈ રહે. અને ખુબ જ સારી રીતે. આપણે મનોરંજન કરી શકીાય અને. જો એવું લાગે કે. ઘરની બહાર જમવાનું જોઈ તો સાથે મળીને પણ જમવાનું મનોરંજન કરી શકાય એ બાબતે તારે હું કેહેવાનું છે સમિત્ર
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે આજે આપણે જોવા જઈએ તો બધા જ જે નાના નાના જે વિદ્યાર્થીઓ લોકો ત્યારથી જ્યારે પણ સ્કૂલમાં જાય. અને સ્કૂલ પૂરી થાય ત્યારબાદ એ લોકો ઘરે આવે અને જે પણ એ લોકોનું જે જે જ્યા ત્યાં મકીને એ લોકો પેલા તો મોબાઈલ પકડી લે છે મા બાપના અને એ લોકો જે ઓનલાન ગેમ ર ફ ફાયર અને બધી ગમ એમાં વધારે એ લોકો ઇન્ટરેસ્ટ હોય છે આથી એ લોકોને એક એક એવું કેહેવા માંગુ છું કે એ લોકો મોબાઈલમાં જ ભરાય ર છે એ લોકો મેદાનમાં જતા નથી ક્રિકેટને બધી જે પણ ગેમ છે એમાં રમતા નથી એ મેન કારણ છે તો શું મિત્ર તમે પણ આ ક્રિકેટ ને આવું રમત
હા મ્ર તમે જે વાત કરી આજ આજના યુગમાં જે છોકરાઓ છે જે આવીને સ્કૂલમાંથી આવીને કે કોલેજમાં ધ ડાયરેક્ટ મોબાઈલ પકડે છે જેના કારણે પોતાની એસરસાઇઝ થતી નથી અને પોતા ખરેખર મનોરંજન મેળવી શકતા નથી જો મિત્ર તને એવું લાગે કે જો ઘરની બાર મનોરંજન તમે કીધું તેમ હું તો ક્રિકેટ પણ રમું છું અને ઘણું લાંબુ ત્રણ કિલોમીટર ચાલવા પણ જાઉં છું ત્યારે મને એવું ફિલિંગ થાય છે કે ખરેખર મજા તો મોબાઈલમાં નથી પરંતુ ચાલવા જવામાં છે મિત્રો સાથે ફરવા જવામાં છે સાયકલ હોય કે પછી અલગ અલગ કઈ પણ તદ્દન પ્રવૃત્તિઓ હોય એમના મિત્ર જોડે આમ બાર રમવાની મજા વોલીબોલ રમવાની મજા દોડવાની મજા અને શાંતિથી બાર ખુલ્લામાં જો ગરમી ના સમય તો ટેરેસ પર બેસીને મિત્ર જોડે વાતો કર મનોરંજન ક મ્ર અલગ ન છે એ હું તને કેવા માંગુ છું કે જો તું તારા ઘરમાં હોય તો પછી મમ્મી લોકો જોડે પપ્પા લોકો જોડે તું શાંતિ થી બેસીને વાતો કરી શકે પોતાના વિચારો એમની જોડે રજૂ કરી શક કે શું કરવાનું શું? નહી કરવાનું. એ મોટિવેશનલ ત એમના મમ્મી્ બેસ્ટ ઉદાહરણ એને પપ્પા છે જેનાથી આપણે અહં સુધી આવ્યા છે એમાં શું કેવાનું છે તારે મિત્ર.
હા મિત્રો, તમે તમે જે પણ વાત કરીધી ચોક્કસ બરાબર જ છે હજ આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા પણ વિચાર દિવસે જે જે લોકો હા બધી જે ઓનલાઈન ગેમ્ છે. એમાં ભરાય રહી છે. પરંતુ એ લોકોને એ આપણે બહાર રમવા જઈએ એટલે કે આપણે ફન્ડસ લોકો જોડે જે આપણે બહારની પ્રવૃત્તિ કરીએ એ લોકોને એ મહત્વ નથી ક્યું કારણ કે જે પણ આપણે બહાર રમવા જઈએ ફરવા જઈએ દોડવા જઈએ એનાથી આપને નો એ ફાયદો થાય છે કે આપણે જો દોડવા રનિંગ કરવા જોઈએ તો આપણું શરીર તંદુરસ્ત રહે મજબૂત રહે અને આપણે આપણને રોગ થતા નથી એનું એક જ કારણ છે કે આપણે આપણું શરીર મજબૂત છે અને આપ દોરોજ સવારે રનિંગ કરવા છે એ મુખ્ય છે અને અમુક અમુક આજે આજના જમાનામાં જોઈએ તો કેટલા પણ વિદ્યાર્થીઓ છે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે એ લોકો ડેલી કઈ ને કઈ રમેી પછી એ લોકો પોતાનું માઇન્ડ ફેશ રાે. અને ત્યારબદ એ લોકો રીડિંગમાં એ લોકો ન આટલું જબરદસ્ત મન લાગે છે. ને કે બહ જબરદસ્ત લાગે તો શું મિત્રો તમે પણ હવ પ્રવૃતિ. કરતા હશો નેહું
હા મનોરંજન મા પણ જે કહેવાય છેને ઓનલાઈન ગેમિંગ છે, એમાં ખરેખર મિત્ર માની રહ્યો છે. કે જેના કારણે ખરેખર ઘણા લોકો માનતા રજકતા પણ પેલો કહેવાય છે આજના યુગમાં. ઝડપની મજા ઝડપની મજા મોતની સજા આપનો પરિવાર રાહ જોવે છે મિત્રો એ બહ મહત્વનું છે કેમ કે આપણે જોઈએ. સ ત્યારે, એમાં આપણે મનોરંજન કરવા. જઈએી પરંતુ બાઈકની એક વસ્તુ વાત કરીએ બાઈક મશીન છે કે આપણે જ્યાં સુધી એને કંટ્રોલ કરી શકીએ ત્યાં સુધી આપણે ચલાવીએ એ પણ શાંતિ થી જવામાં કઈ મજા જ ચલાવશે ઝડપમાં જાય જરાક મજા પણ ત્યાર પછી ન માર્ગ નક્કી થાય છે એ મિત્ર હું તને સમજવા માંગુ છું કે મનોરંજન જીવનમાં મનોરંજન જીવનમાં ખુબ જ મહત્વનું છે આપણે માઇન્ડ લઈ મનોરંજન કરવું જોઈએ મનોરંજન છાત્ર તે જિંદગી આપણે જીવીએ તો હસ્થા રમ અને ખીલતા અને મને સૂત્ર મારું સૂત્ર મિત્ર એક જ છે કે જીવનમાં ગમશે ચાલશે ફાવશે એ જો જીવનમાં હોય ને તો મનોરંજન હ મનોરંજન એવું કેવા માંગુ છું ત તને કેમ કે મેં મારી જીવનમાં એ ગમશે ચાલશે એ બધી જ જગ્યાએ હું જાઉં છું એક જ મારું જીવન સુું તો જેના કારણે મને કોઈ પણ પ્રકારની તકલીફ પતી નથી અને હું મનોરંજનથી મનોરંજન ભરપૂર થઉં છું એમાં શું કેવાનું છે મિત્ર
હા મિત્રો તમારી વાત તદ્દન સાચી છે કે તમારું જે જીવન સૂત્ર છે એટલે કે રમશે ચાલશે ફાવશે ગમશે એ તમે ખુબ જ સરસ એક ઉદાહરણનેખ્યું જે મને ખૂબ જ દિલમાં લાગ્યું કારણ કે આજના જમાનામાં જોયએ તો બધા બધા જ જે પણ વિદ્યાર્થી છે જે પણ જે પણ લોકો છે એ લોકો બધા મોબાઈલમાં લાગી રહ્યા છે એ લોકોને એ નથી સમજાતું કે મોબાઈલ ની બહાર પણ દુનિયા છે પરંતુ એ લોકો સમજતા નથી. આપણે એ એ જાણવું જોઈએ કે આપણને જે યોગ્ય ખુશી મળે અને આપણે કઈ રીતે આગળ વધવાનું આપણું શરીર કેવી રીતે તંદુરસ્ત થાય એ બધી જ ધ્યાનમાં લેવી જોઈએ પરંતુ મિત્રો તમે તો આ ચાલશે ફાવશે અને ગમશે આ ખુબ જ મનને ટચ થાય ને આવી વાત કરી મને ખુબ જ ગમી મિત્ર તો મિત્ર આના વિશે થોડી મને હજુ માહિતી આપજોને ડીટેલમાં જેથી કરીને મને પણ કઈ આગળ વધવાની પ્રેરણા મળે
મિત્ર દેડકો દેડકો કુવામાં રહે છે દ દેડકો દેડકો દેડકો કુવામાં રહે છે પકૂવામાં એ આખું રાઉન્ડ ફ આખું રાઉન્ડ ફરીને જગ્યા પર આવે છે અને દેડકોને એવું લાગે કે મારી દુનિયા તો ખતમ થઈ ગઈ પર પરંતુ જયારે વરસાદ ન આવે છે જયારે અમ અ આખું નદીનું પાણી ભરાય છે કુવાનું પાણી ભરાઈ જાય છે ત્યારે દેડકા ને ખબર પડે છે ત્યારે એ લોકો ડ્રાઉ ડ્રાઉ કરીને કઈ અલગ જ મજા માણતા હોય છે એ લોકોને કઈ દુનિયા જ અલગ છે જેમ કે મોરલો ટેહુક ટેહુક કરીને અલગ જ મજા માણતો હોય છે અને પક્ષીઓ પોત પોતાના અવાજથી અ મનોરંજન કરતા હોય છે તેવી રીતે આપણે પણ જે લોકો સિંગિંગ કરી શકે છે એના દ્વારા આપણે મનોરંજન કરી શકાય જે લોકો વાજિદ્ર વગાડે છે એના દ્વારા કરીહી શકાય જેમ કે એક જ ગીત છે પલ પલ દિલ કે પાસ આ મને મિત્ર મનોરંજનમાં મને બહુ ગમે છે મિત્ર ક અ મને લાગે છે ત્યાં સુધી તને સમજણ પડી હશે મનોરંજન કરવું ખુબ જ જરૂરી છે હું મૂકુ છું ચાલો આભાર માનું છું
હા થેન્ક યુ મિત્રસ